અ
નમસ્તે
હા નમસ્તે નમસ્તે શું કરો છે
કઈ નથી અમે પણ બેઠા છીએ તમે શું કરો છો
કઈ નથી અમે બી બેઠા છીએ
હમ્મ સારું કાય કઈ કામ પણ છે
હમ્મ હમ્મ અબારકી કામ ની છે ઘણી વાસ્તીસ
સારું છે ઓ શું કરો છ
કઈ નથી એવ તો બસ એવ આપો વાત કર્યા છે
વાત તો કરની પડેગ છેરી એ એક વાત કરવા ન પૈસા મી છે
હા દેખો નને કઈ કઈઈ કામ ચાાલ ગયા દેખો
સાચી વાત છે પણ સરસ છે ને એ એક દખો હવે આપ મારી ડિગ્રી છોટી છે તો કામ કરવાને ભી દેખો બાાયને કોની જાય શકા છે
સાચી વાત
હમ ત ખરા બેઠા દેખો જોઈ કામ કરી લેવા છે એ મસ્ તો દેખલો આપણે બી ભાષાળું જ્ઞાન વેજાવે છે
હા બેગો હર બાર હલા અલગ અલગ અલગ અલગ ભાષામાં વાત કરની આવેવે છે
હા અહીં લે તો બોલ આપવાને થોડું ભાષા ન જ્ઞાન થઈ જાય
હા દખો પહેલા પહેલા તો હિન્દી હિન્દી ભાષાને થી વટાવાદ થી મારવાડી હવે દેખલો ગુજરાતી ભાષા આ ગઈ છે શીખણી પડ છે દેખો ભ વાત કરવા વાતે
હમ સારું એ સારું છે ને
હા
હા કદ ગુજરાત માં જાહલા છે તો આપને એ્યાંથી દિક્કત કોની આવેલા છે એ થોડુંક જદા કોને શીખ ક તો થોડુંક ઘણું તો જ્ઞાન થઈ જાય
હમ બડિયા
હોર સુણ જો
કઈ નથી ઓ દેખો બસ એકદમ મજા મે મે હું બસ જીવન ચાલ રહ્યું હોય
ના ના જીવન તો ચલાણય પડશે દ જીવનું કદી બી હાર કોને માલના ચ આવે છે ના જીવન તો જિંદગી તો કઈ એ દેખલો લો કે ભગવાન વો એક અનમોલ તોહફો હૈ ન ખતરા લો દ લો બિસ્તર પડ્યા છેને કત હોસ્પિટલ માં આવીને પડ્યા છે એવધ જીવાની આશા લઈને પડ્યા છે દેખ લો બેે
હમમ ગરમ સબ ઠીક હ થાકી
હા સબ બય બધિયા છે તો તમારે
અમારે રાજી ખુશી છે
હમ સારું છે
હમ
હમ હો તમારે પાપા શું કરે છે
હા દુકાન છે કિરાણા ની
હ દુકાન ના ઘર ઘરામાંય છે ઘ ઘર સુું દૂર છે
ઈ ગરમય જ છે
સારું જ છે
હમ તમારે
હ મારે તો કઈ નથી દેખલો ઘરપે સાસરામાંય તો દેખલો સસુરજી યે હાંડા નું કામ કરે છે.
બઢિયા છે આંડાનું તો
હમ
ગરમી પડી છે બહાર તો બડિયા ઠંડો ઠંડો પાણી પીયો છે.
હા સાચી વાત છે એતો આજકાલતો ઓછી મરચાની તો ઘણી માંગ થઈ ગઈ.
હમ
શેરા માયનુ દેખલો એ જોઈને ગારા રાજોબી મટકા વગેરે ના બળતન લઈને જાય છે. એક વણા ભ એકણા કે ઘરે દેખડખ સીઝન વગેરે તો ઘણા એ પણ વાસુ પાછું બીમારી બી ઘણી થઈ જાય.
મટકીનો પાણી તો અલગ હીદેખો લાગે ભી બઢિયા પીવા જો ભી
સાચી વાત છે પ દેખો આગે યા મટક્યા તો પાછો દેખ લો પાણી સાફ હોને છે.
હમ
પાણી ઘણુંય ખરાબ આવે છે ઓછુંમાંથી એ જઈએ તો દેખલો માકેટ જિંકવાલા હારો લગાર કયો છે.
અચ્છા
હ હ એકે પછી કાઇનો એન જોભી કચરો નીકળે તો વે કઈ કરે પાછું જમીન એને છોડ દેવે છે. તો બી લિક્વિડ ફોર્મ નીકળે છે ને જમીનમાં એનેજ છોડ દેવે છે તો ફ્લોરાઈડ માત્રા પાણી ધણો ખરાબ થઈ ગયો છે. એક ઘંટી ઘરે એક ઘંટો ભરને રખદેવો છે. તોણી પાણી પીતો ખૂબ વાઇટ વાઇટ વાાઈટ વાટ થરી જશો આજ આવે છે.
ચ્છા ઘણા ખરાબ આવા લાગ્યા પાણી સબ જગહ દેખ લો બસ
ની પ આપ તમારે જ તમારે તો કોની ઓગાવતરો પાણી ખરાબ
હાં અતરો તો કોઈ નઈ માકે તો આસપાસ ફેકચર નહી.
હા કે તો ઘણોય ખરાબ હતો પાણી
હમ
એ તો દેખલો પાણી પી પીને ઘુટના દેખેતો ધુખા લાગ્યા છે
હમ ઠીક છે.
પેલા વાલ તો દેખલો કે કભી કોની છેત્ર ને ઉડાકો માણી પીતા જો સ્વસ્થ રહેતા છે એ ઘૂટના દર્દ
ધીરે ધીરે ફેક જવર વધી જઈ રહી છે.
હાચી વાત છે ઘણી બધી છે એ છે તો ફેક્ટરી ન દે પ્રદૂષણભી ઘણો થય રહ્યો છે.
હા
એવો ફેકટરી જલ ભી પ્રદુષણ વેરો છે સાગે સાગે વાયુ ભી પ્રદુષણ વેર્યુ છે. શહેરીલો ધુઓ નીકળે છે. તો વોભી પાચો વાતાવરણ ને ગુલજાવે છે.
હા આપી સાસ લાછ દેખો પાછો આપને શરીર માઈને જ આવે જો દેખો બીમારી બેવે દેખો છોરોડા બચ્ચારી દેખો અસ્તમા વ્યહ લાગ જાવે છે.
હા સાચી વાત છે.
ઘણી બીમારી છે.
હમ ઘણી ભીંધી છે
હાં
સુ
કાઈ નથી હોતું બસ નહી સુતા છે એ
હા ના ના લેવણી બી ઘણી જરૂરી છે દેખો કહેક મેન કોની લેવે છે તો પછી ઇન્સાન તનાવો ગ્રસી પોહોજાવે છે
સાચી વાત છે
નીન બી પૂરી કોની હોય તો ઇન્સાન ચીડચીડો વેજાવે છે એ કઈ કામ કોને સુજે છે
હ ભાઈ સર દર્દ કરવા લાગી જાવ છે એનો
હમ ઓ દેખ લો ભારતમાંઇને તો લો અરે હાલત હ અ સર દર્દ કરે તો જાય ભલો
હા ચહે ક ઠી હ છે આ કે તો
મતલબ કે ટોક ટપા ને
હમ સાચી વાત છે હલો
હા બ
હા
હા હ હું શણવ છું
કઈ નથી હો તો બસ તમે સુનાવો
ઓ કઈ નથી એ હમેશા સારું છે
ઓ સાસરાામ સ સારું છે
હા સ સારું છે
તો ઠીક છે ઓર હા ન રહ
ના કધા રંગ બધે કસ કર મા કામ ચાલુ છે
અ્છા ઘરનું કામ ચાલુ છે
હા હા ઘરને કામ કરો કરો બાકી છે
કઈ વાનજો
ન તો કરગ દસ પંદ
ચાલો ઠીક છે
હોર
હ તો કઈ નથી એકચ મહિને કામ ખતમ થઈ ગયો પાણી ચડાવનું હત
હા ચડાવો છે
હમ સારું છે હ કઈ નથી વા તમે મેં બાદમાં કોલ કરું છે થોડું કામ છે ઠીક
ચાલો ઠીક ચાલો ઠીક છે